હા છે આવે છે ને હ મેં કીધું કે ખબર ની ચીટી કેવી રહી હશે હવે આ બેનની કાલની ચીટી હતી ને તારી તારા ઘરે હતી કે પછી બીજા ના ઘરે જવાનું હતું
એકચુલી એ હા બારે બારે મતલબ કે ગાર્ડન એટલે આમ તો કોઈ ડેસ્ટિનેશન રાખીએ પણ કાલે શ વરસાદ ના હિસાબે કીધું આ વખતે અહીિયાં જ ક્યાંક મળી રહી તો લોકલ કોઈ ગાર્ડન કેવય ને આજુબાજુમાં તો ત્યાં મળીએ બધા સાથે આમ તો અમે લોકો બાર બાર જ જઈએ આમ તો ગમે ત્યાંય આવી રીતના બારે એટલે કે કોઈ બી એવી ના ફરવાનું એવી રીતના કઈક હોય હાફ ડે માટે હમ તોવું ફિક્સ નહી હા હા આઉટ ઓફ ડોમ્બે વાલી ક્યાંક જઈએ એ
અચ્છા ઓકે એટલે તમે લોકો આવી રીતનામ હર વખત આ હર મહિને હોય કે પછી કેવી રીતના હોયા
હા હર મથલી મથલી થાઉઝન્ડ થાઉઝન્ડ રૂપીસ જમા કરવાના અને પછી હા એટલે એ તો જેને લાગે એને
ઓકે મંડથી ખબર હ એચુલી કેટી ન શું હોય છે તે
અચ્છા અચ્છા આ તો જસ તેમજ ગેટ ટુગેધર થઈ જાય ઈ બાને બધા મળીએ આમ હા વરસાદ હોય તો પછી ઘરે મળી લઈએ ને તો પછી જો પોસિબલ થાય ક્યારેક જઈ ને ન થાય તો પછી આવી જ રીતના ક્યાંક બાજુ આજુબાજુમાં ગાર્ડન છે તો ત્યાં મળી રહી ઘરેમાં શું છે પછી ઘરે બધા ના ઘરે શું છે કોઈને કોઈ હોય મોટા હોય આ હોય કઈ ને કઈ પ્રોબ્લેમ હોય તો એના કરતા પબ્લિક પ્લેસ તો બધા માટે ઓપન જ છે
હા એ વાત તો સાચી છે તારી મારું એક તો ત નીકળું ખબર નહી આવે કીટી લોકો કારણ કે મેં ઘણાનું સાંભળી જ તો તમે એ લોકો આમ ફેમિલી વાળા કીર્તિ કરો કે પછી આમ
ના ના ફેમલી એટલે ફેમિલી વાળા બ છે આમાં આમાં ફેમિલી વાળા બી ઇન્લુડ છે પણ આમ બધા શું આ એરિયામાં જે બી હોય ને આપડા એવી રીતના અમારે કાસ ના બધા પટેલ જ છે આ એરિયામાં કે થોડા ડોમ્બીવેલીમાં થોડા આગળ પાછળ રેતા હોય જે એ લોકોને પોસિબલ હોય આવવાનું એમ કે એ લોકો જોઈન થાય આપડી જે એજ ના હોય બધા થોડું આગળ પાછળ હોય
ઓકે તો તમારેું આમ ઓકે તો અચછા પંદરે એક જણા હો કેમ ઘણા થઈ ગયા ને પંદરક જણા પણ તો સારું એવું થઈ ગયું
હા સારું એવું પણ છે નેી બધા ટાઈમે બધા ના આવે ના આવે એટલે કોઈ નેને કોઈને જો ક ય વખતે બધાનું પોસિબલ ના થાય એટલે એવું કમ્પલસરી નહી જેને પોસિબલ હોય એ આવે ને આવ તો કઈ વાંધો નહી એવી રીતના કારણ કે હવે આપડા શું બધા ફેમિલી વાળા છે છોકરા વાળા હોય તો પછી ક્યારેક મમાન મય હોય કે ક્યારેક તબિયત ખરાબ હોય ક્યારેક એક્ઝામ હોય છોકરાની
હ હમ હ તો તો તમારો આ કોન્ટ્રો હોય તો ્રો પછી એ આપવાનું કે ન આપવાનું તમા આ કોબ્યુન
થાઉઝન્ડ રૂપીસ હા તો એને પહોંચાડવાના પછી પોતે આવે કે ના આવે
જે પર પર્સન તમારું આમ તમે થાઉઝન્ડ રૂપીસ નક્કી રાખ્યું છે
હા હા એ પછી શ પંદર હાજાર થાય ને તો એક જણનું નામ નીકળે એ પંદર હજાર એને મળી જાય એવી રીતે
અચ્છા પેલા આપડે ઓ ખબર છેમ વીસી ગયા ચિઠ્ઠી કરતા તઝ ને
હા બાકી તમે જો હરો ફરો નાસ્તો કરો એ તો જે પોતે આવે ને એ લોકો કોન્ટક ક્રિકારલે બાકી જે ના આવ્યા હોય એનું તો એમાં કોન્ટ્રિબ્યુશન ના હોય આ તો શું છે એક જણ ને મળે હજાર હજાર રૂપિયા ભેગા કરીએ તો પંદર જણ છે તો પંદર હજાર થાય પછી એવી રીતના નામ કાઢી લે એક જણનુંું હર વખતે એને લખીડો જેને લાગ્યું એને બધાને લાગે વારાફરથી કોઈને પેલા લાગે કોઈને પછી લાગે એવી રીતના
ઓકે તો જેનું જેને લાગી જાય એનું પછી નામ નીકળી જાય ને
હા બસ હા બસ એક એક વાર મળે બધા પોતાના જ પૈસા હોય પોતાના જ મળે પણ આ શું છે એ બને બધા મળે ગેટ ટુગેધર થઈ જાય હા આમ એક મહિનામાં એક દિવસ બધા નીકળે ઈ બાને હમ્મ
મેં કીધું કે હોય તો છે હવે એ તો મેં મને ધ્યાન છે પણ આ ખેતી નું આ વાળી પાછું મને ધ્યાન નહતું એટલું બધું કે આ કેવી રીતના હોય છે તે કારણ કે માણસો કેટી કેટી ઘણા કરે અચ્છા .
ઘરે તો બધા છે જ પોતપ પોતાના ઘરે તો બધા
વાત સાચી છે હા પોતપોતાના ઘરે બધા
વા એવું છે કે બધાને ઘરે બધા ના ઘરે શું છે એવું જગ્યા ઓલું નથી કે ફાવે એમ નથી કેમ કે ઘરે મોટા હોય સિનિયર સિટીઝન હોય આ તે બધું હોય ને પ્રોબ્લેમ હોય બધાના ઘર રભી નાના મોટા હોય અને પ્લસ ઘરે મોટા હોય
તો તમારો હા તો તમારે સમજો ના ફાવે પણ આમ તમારી સોસાયટી માં સમજવામાં આવી રીતના આમ બનાવેલી જગ્યા હોય તો વાંધો ના આવે આમ થઇ જાય એમ ના થાય
હા એમ ચાલે સોસાયટીમાં તો એટલે સોસાયટી નો ઈ લો સ્પેસ તો અમારા સોસાયટીમાં કેવય એનું જે હાઉસ હોય ને ક્લબ હાઉસ કેવું એ તો રેન્ટ ઉપર આપે એમ ના આપ આપને એમને ઓપન સ્પે હા ઓપન ના મેમ્બર ને બી છે એનું નોમિનલ રેંટ છે કારણ કે એ લોકો પછી હવે મેન્ટેનન્સ બધું લાગે ને ને સાફ કરવું એને આ કરવું એને ઇલેક્ટ્રિસિ ટી ક્યાં તો હ હ પેલા સ્ટાર્ટિંગમાં અમે લોકો રેવા ને ત્યારે એમને આપતા હતા પછી હવે લોકો એ ડિસાઇડ કરી નાખ્યું છે કે પણ ચાલજસ એવી રીતના કારણ કે નાનું મોટું ફંક્શન કરવું હોય તો બધા કરે એમ પણ આપડે હવે દસ પંદર જણ માટે કઈ એવું તો ના કરે ને
હા એ વાત તો સાચી છે પછી તો આપડ ને મોં
મોઘુ પડી જાય હા એ તો કોઈના ઘરે બી ચાલી જાય ને ન તો પછી એમ બસ ગાર્ડન બાર્ડન છે અહિયાં એમ તો અંબી વલી માં ગણા જ છે એ ત મળી લઈએ વરસાદ ન હોય તો તો ગાર્ડન માં બી મળી લઈએ ક્યાં બી બે કલાક બેસે વાતો વાતો કરે નાસ્તા પાણી કરે
અચ્છા નાસ્તા પાણી બારે તમે લોકો ઓલા દીશ નીચે આપણે કઇ કેવી રી
હા એની જેમ હા બસ પેલા ત્યાં મળી લે પછી ઉઠીએ પછી જોઈએ નિયર બાય શું છે
હમ્મ.
તો એના ના નાસ્તા ન શું છે આજે બધે શેવપુરી પાણીપુરી તો બધે મળી જાય વધારે ન કરવું તો
હા એ વાત તો સાચી છે કેથી વામ મળી જાય તો સારું આમ હા મેન તો શું ગેટ ટુગેધર છે એ તોને મળીએ એટલે ત્યાં વાતો થાય વિચાર અને મને આમ આનું ખેતી ન મને ક્યારે સમજ નથી આ શું હો એ વળ પાછું નવું
હા ને આમ ઘરે રાખે તો ઘરે બી એ લોકો એવું જ રાખે છે કે જેને હું ઘરે હોય ને એ લોકો પછી નાસ્તા પાણી ઘરે રાખે એમ ને ઘરે હોય તો શું છે આપડે ગેમ બેેમ કે કાઈક રમવી હોય તો રમી શક કે વન મિનિટ ગેમ કે એવું બધું રાખે ઘરે હો ને તો એવું બધું રાખીએ પણ બારે તો બધું પોસિબલ ના થાય ને બારે પછી
એ વાત તો સાચી છે બારે પછી બધું આવેવે પછી જગ્યા પ્રમાણે હાલ પડે ને ત્યાં હ અને અલેબિલટી પ્રમાણે હું પડે ત્યાં આમ આપણને કેટલી આમ અલાઉડ કરે છે આમ કરવા માટે ના કાર મે એક જન્મામસરે આમ છે ને અચ્છા હવે સ્ટેટસ ઉપર હું જોતી એ લોકો ગેમ રમે આવી રીત ના ફરવા જાયને સારું કરે કે આ સારું છે આ લિમિટ ટાઈમ હા થોડું કામ મગજ ફ્રેશ થઈ જાય નીકરેે કરે તો એટલે
મળે આ પૈસા ન તો ઠીક છે હવે એટલે શું જ હ એમાં તો કઈ આપણા જ પૈસા ને મળવાના છે આગળ પાછળ એમ હમ ક
પૈસા નું હોય છે પૈસાનું હોય છે શું આમ એ રીતના કારણ કે પોતપોતાનું નુકસાન થોડી કઈક કરે કઈ
કોઈ ના કરે પૈસા તો પોતપોતાના પોતપતાને મળે કોઈને કોઈને છેલ્લા મળે કોઈને સ્ટાર્ટિંગ મળી જાય
અચ્છા આ એ વાત તો સાચી છે કોઈને હોય પણ પછી ક્યારે ક્યારેક કારણ કે આપડણે ખબર છે અમે લોકો તો નાના હતા ત્યારે મને ખબર છે કે મારી મમ્મી આમ કરતા આવી રીતના વિશે કે કે આ પ્રમાણે આપડણે જમા થઈ જાય પૈસા ની તો આપણા જમા ના થાય તોવી રીતે ભેગા થાય ને તો જે આપડે કઈ ઘરનું કામ કરાવવું હોય તો થઈ જાય હા
પેલા તો એજ થતું આપડે શું છે હવે પંદર એક હજાર અમે આટલા વિીસી થતા ને સ્ટ ઘણા ટાઈમથી અમે તો કરીએીએ તો પંદર એ ઈ થાય તો પંદર ઈ આવે પંદર વીસ આપણી પાસે પેલા ના પડ્યા હોય તો નાનું એવું કઈ ગોલ્ડ નું બિ લેવું ને તો પેલા લઈ શકતા કારણ કે પેલા એટલો ભાવ બી નહતોને પેલા નો રેટ કેટલો હવે ફિફી સિક્સટી રેટ બી કેટ કેટલા દિવસ હાલ્યો હતો આપડો
હા સાજા આપ પચાસ ન તો મને ખબર છે ચાર વર્ષ સુધી એને તો બે બે વર્ષ સુધી તો કમસે કમ પચાસ નો રેટો હતો જમ પચાસ લેટર હતું હા બરાબર છે પછી તો ના થ ના હવે કપડા કપડા હવે ચાંદી લેવા જેવા નથી રહ્યા સાવ
ના ના સાાંદિ મોંઘી થઇ ગઈ છે બસ હવે ખાલી કપડા લો બસ ફરો નને તો કપડાં લો બસ પછી વરસમાં એક વાર વન નાઈટ કેવું કઈક રાખીએ પછી એમ
અચ્છા મૂકો તમે આવીના વરને ઓકે તો તો એનું અરેન્જમેન્ટ તમે લોકો બધા પોતે કરું હ હ હા એ તો વા સાાચી છે હ તો તમારે તો ત્યાં નજીક તમને વધારે લાંબવું ના પડે આમ ત્યાંથી નીકળો તો આમ કલાક દોઢ કલાક માં તો પહોંચી જાવ વધારે વધારે કલાક વા લગે તમને કે કોઈ જગ્યા આવી ર
હા એટલે હા અમે લોકો છ લાસ્ટ અહિયાંયા ગયા ત કરજત સાઈડ કરજત સાઈડ ગયા હતા તો પછી બાય ટ્રેન ને એવી રીતના જઈ હવે આ આ વખતે હવે જોય હજે ડિસાઇડ નથી કર્યું પણ આ વખતે બધાને માથેરાન માથેરાન બહુ યાદ આવે છે તો
અચ્છા માથે રાન જવાનું છે
હવે આ વખતે ગયા વખત કે છે પણ હવે થયું નોતું તો હવે જોઈએ આ વખતે થશે તો માથેરા જશું એવી રીતના
માથેરાનમાં છે ને એકચુલી માં બઉુ રસ થઇ જાય છે અમે લોકો ગયા હતા ને તો અરે ત્યારે જ કઉ છું તને અમે રસ મા રણ શું હવે નિયર બાય નું પ્લેસ થઈ ગયું છે ને હિલ સ્ટેશન અને હવે હા તો રસ બહુ હોય છે આમ ઓલ ટાઈમ રસ મને તો ઓલ ટાઈમ રસ્ હા વરસાદમાં કદાચ ઓછું હોય છે હા વિદદેશમાં જાઓ તો ફાયદો વિક્રેનમાં તો
વીકડેસ અને વીકેન્ડસ ના ચાર્જસમાં બી ફરક હોય છે કારણ કે આપડે હોટલ વગેરે બુક કર ને તો એ લોકો પેલા જ કહી દે સેટરડે સન્ડે ના ચાર્જિસ છે ને વીકડે પછી આપ જે સસ્તું વિ હા એવી રીતના જ બુક કરી બધું સાથે આવી જ
હ સારું એ સારું
અમે જો લ ટમ ગયા તો બે હજાર પર નાટ એમાં મ બધું એનું બધું હમ લોકો હા બધું આવી ગયું તમેવી ઇવનિંગ થી બુક કર્યું તું કેવી રીતના તહંથી અમે લોકો બારેક વાગે જમીને નીકળ્યા હતા તો ત્યાં ત્રણ વાગે ત્યાં પોહોંચી ગયા હતા તો જ થયા પછી લોકોએ નાસ્તો આપ્યો ચાાય નાસ્તો પછી રાત ન ડિનર પછી બીજે દિવસે સવાર ચાય નાસ્તો અને પછી બીજા દિવસું બપોર નું જમવાનું જમીને પછી અમે લોકો પાછા ત્રણ વાગે ત્યાંથી નીકળી ગયા કેમ ત્રણ વાગે ત્યાં પહોંચ્યા હતા ને ત્રણ વાગે પાછા ત્યાંથી નીકળ્યા હા એવી રીતના બા બધા ટાઈમ એક એક મિલ આપે એ લોકો પેકે બે ટાઈમ નાસ્તો આપે બે ટાઈમ જમવાનું આપે એવી રીતના સવાર ને ઈવનિંગ નો સ્નેક્સ આપે ને હા ને આફ્ટરનૂન ને ડિનર આપે
હા સારું છેચ હા સારું હ આમ માથેરાનમાં લોકો પછી ત મારી મો બેન આવી હતી એના માટે કરીને અમે લોકો ગયા ત ખાસ એને માથરાને ક ફરી આવી તો એવી રીતના પછી ગેસ્ટ હાઉસ તો આવી રીતે ગેસ્ટ હાઉ હોય ને ઘણા બધા જણાવા હોય એવી રીતના પછી અનેુ રિસોર્ટ ન હતું પછી એ અમે એ લોકો એવી રીતના કરી તું બ પણ સારું હતું મજા આવે આમ માટે આમ રહ્યા હતા ઠંડી નદી વસ એટ વાંધો ના આવે આવી જવે પછી નઈ નઈ તો આઠ દસ જેવા હોવ આઠ દસ જવાના હોય ને
હમ હા લાસ્ટ ટાઈમ અમે ગયા તો બાર તેર જણા હતા બાર તેર જણા હા ત લલેડીસો